હલો.
હલો કેમ છો મજામાંને.
હા એકદમ મજામાં તમે કેમ છો તમારા પરિવારમાં બધા.
હા, અમારા પરિવાર-પરિવારમાં તો બધા જ મજામાં છે તમારા પરિવારમાં કેવાક છું.
હા હમણાં તો એકદમ મજામાં છે, પરંતુ તમે જાણો જ છો કે આજના એટલે કે આપણા ગામડાઓમાં પણ પ્રદુષણ વધી રહ્યું છે, જેના કારણે આપણા ગામડાના લોકો એમલે કે પહેલા જેટલા સ્વસ્થ હતા તે હમણાં થોડા ઘણા બીમાર પણ થઈ જયા છે ખુરવાર કારણ કે ગામડાઓ પણ. પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે જેના કારણે આપણા જે ગામડાના લોકો રહેતા હતા એટલે હમણાં પણ રહે છે અને આ નાની-નાની બીમારીઓ થયા કરે છે કારણ કે પ્રદુષણ એટલું થતું છે એ દેશમાં જેના કારણે એ લોકોનું શરીર એટલે કે આપણું શરીર અને એ લોકોનું શરીર પણ એટલું સપોર્ટ ન કરે એમ એટલે જેથી કરીને આપણે પ્રદુષણ નું પ્રમાણ ઘટાડવું જોઈએ, અને ઓછું એટલે બને ને બને આપણે ગંદકી ઓછી કરવી જોઈએ, અને સ્વચતા સ્વચતા રાખવી ખૂબ જરૂરી છે, શું તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે હમ.
નય અમારા ગામમાં તો આ કચરાનો પ્રમાણ ખુબ જ વધી ગ્યું છે. કેમ કે શહેરના વાસીઓ ઓ માનતા નથી. ગમે ત્યાં કચરો નાખી દે છે. એટલે પ્રદુષણ નો પ્રમાણ ખુબ વધી ગ્યું છે. જેના લીધે હો હોસ્પિટલમાં ભીડ પણ ખુબજ વધી ગે છે. ખાનગી હોસ્પિટલ હોય કે હું પેલું પેલું હોસ્પિટલ સરકારી હોસ્પિટલ, હોસ્પી એટલે હોસ્પિટલ ના ખર્ચા પણ ખુબ જ વધી ગયા છે. જેના લીધે આપણ આ પૈસાની તંગીને એવું બધું ખુબ ચાલી રહ્યું છે. જે તેથી શહેરના વાસીઓ હમણાં આ અં મહામારીમાં જવાબ ફસાઈ ગયા છે. જેમ કે કોરોના મહામારી હતી એવુજ આ ગંદકીના કારણે થોડુક વધી ગયું છે. પછી અમે સરકારશ્રીને વિનંતી કરી કે, તમે આ મ્યુનિસિપાલટી વાળા ને કેહો કે તમે સમયસ કચરો લઈ જાય. જેથી કચરાનું પ્રમાણ ઘટી ગયું ઘટી જાયેલું છે ધીરે, ધીરે. એટલે થોડી, થોડી બીમારી હવે ઘટી રહી છે.
હા, એ તો છે જ. કારણ કે, આજના શહેરમાં પણ, ગામડામાં પણ પ્રદૂષણ પ્રદુષણનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. કારણ કે, આમ તમે જાણો જ છો કે પ્રદુષણનું પ્રમાણ વધતા જતાં ગ્લોબલ વોર્મિંગ પણ વધે છે. જેના કારણે ગમે ત્યારે વરસાદ પડે છે. ગમે ત્યારે આ ઓલા પણ પડે છે અને ગમે ત્યારે એટલી બધી ઠંડી પણ લાગે છે. આટલે આવું બધું વાયુ જ અને ઓઝોન સ્તરમાં આવું જો જોવા મળે છે. કારણ કે પ્રદુષણનું પ્રમાણ જ એટલું થતું છે હમણાના દેશમાં. જેના કારણે કોઈ પણ એવું કે આપણે આજુબાજુમાં જે રહેતા હોય ત્યાં પણ એટલી બધી હવા ના મળે અને દુર્ગંધ જેવી આપણને ફરવા મલે છે. કારણ કે, આજુબાજુમાં ગંદકીઓ સાઈટો એમ જે રેહતા હોય આજુબાજુ લોકો, તે લોકને આવ બધી પરિસ્થિતિ ગુજરવું પડે છે કાણકે ગામડાના લોકો પણ પેહલા તો સારી રીતે રેહતા ને એકદમ હવા મલતી, એકદમ સ્વસ્થ અને ઠંડક વાતાવરણ રેહતું પેલ્લા. ગામડામાં પણ તમે જાણો છો ગામડા તો ઘણા બધા એવા ઉદ્યોગ આવી જાય છે કામગીરી માટે. જેથી કરિન તેમાં જે કામ નિકાલતે આવા ગામડામાં કોઈ એક જગ્યા લાખી દે છે. અને ત્યાંથી બધા દુર્ગંધ આવે છે અને પાણીમાં પણ એ લોકો કરે છે. જે નદીઓ છે, નહેરો છે તેમાં નાખી દેઇ છે. એમાંના જે તેજ લોકો આપડા ગામડાના લોકો વાપરે છે તો પછી એ લોકોએ આવું બધું પાણી પીસે, એ ઉપયોગ કરસે તો કેમ ચાલસે, જેથી કરીને એમને રોગચાળો ફેલાય છે. તે ગામડાઓમાં અને લોકો એવું ઘણા બધા જ્યાં ગામના લોકો છે તે બધા બીમારો થઈ જાય છે. આતે કરને આવું બધું ન કરવું જોઈએ. જે પણ આવા ઉદ્યોગો હોય છે તેમણે યોગ્ય કઇ તો નિકાલ કરવો જોઈએ અને સમયસર એ લોકે પેલું બધા આપવું જોઈએ અને ગંકીના કારણે એ લોકોને પણ સમજવું જોઈએ અને ગામડાના લોકો પણ અરજી આપવી જોઈએ કે આ ઉદ્યોગો આટલા ગામના નજીક ના હોવું જોઈએ, દૂર હોવું જોઈએ એમ. સુ તમારા ગામમાં આવો કોઈ ઉદ્યોગ છે નજીક?
હા, મારે ગામમાં એક ફેક્ટરી સે તે-તે ખુબ પ્રદુષણ ફેલાવે છે જેના લીધે રોગચાળો નેવો ગામમાંને એવો ફેલાયાજ કરે છે. પસી અમે સરકારશશ્રીને નોટિસ આપી કે તેઓ કંપનીઓને કડક કાયદો બનાવે તેથી જે થી એમાં પ્રદુષણનું પ્રમાણ અમણાં ઘટી ગ્યું છે જે ખૂબજ જરૂરી છે. આ તમારે ગામમાં ચ્છચ્છતાનું પ્રમાણ કેવી રીતના જળવાય છે? તમે કોઈ મોહિમ ચલાવો છો?
મારા ગામમાં તો સસ્તાનું પ્રમાણ તો તમે કીધું કે થતુંજ છે અમના એટલે કે જે ગંકીઓ થતી છે કાણકે પેલા તો બોત ગંકી થતી થી પરંતુ અમે, તમે કીધું કે સરકારશ્રીને માં આપણેે માંગણી કરવી જોઈએ જેથી કરીને આપણે જે પણ ગામમાં જે સમસ્યા છે તે આ હલ કરી સકીએ ને ગામમાં જે વડા છે વડા તરીકે સરપંચ તરીકે હોય છે, તે આપડે જે સમસ્યા છે તેને નિહાળવી જોઈએ એમ અને રૂબરૂ મુલાકાત લેવી જોઈએ કે સુ તો ગામમાં સુ ચાલી રહ્યું છે, સુ કરતા છે ગામના લોકો. ગામના લોકોને પૂરેપૂરી સહાય મલતી છે સમસ્યાઓ કે કેવી રીતે નિવારણ કરતા છે, મારે કરવું જોઈએ ગામનું વિકાસ માટે અમારે કોઈ પગલું લેવું જોઈએ એવું વિચારવું જોઈએ એમ જેથી કરીને આપડુ ગામડું વિકાસ કરે અને આપડુ ગામડું બધા ગામડા કરતા સારું રહે એમ અને અમે જો સંસ્થા તો બધા અલા હું તો જાણું છો ને અમારા ગામના લોકોને પણ હું એટલે કે જે આંદોલન એટલે પેલા તમારે આંદોલન પણ કરવા પડલું કાણકે એટલી બધી ગંકી થતી હતી અને કોઈ અમારું જે કામ જે કેહતા હતા તે માનતાજ ના હતા એમ જે પણ અમારા જે ગામમાં ગંકી થતી હતી તેના માટે અરજી પણ કરેલી પરંતુ અમારું કોઈ સ્વીકારતુંજ નથી અને કોઈ માનતુંજ એટલે અમે આંદોલન પર બેઠા અતા અને પછી અમારી આ જે માંગણી પૂરી કરી અને અમારા ગામમાં અવે થેરે થેરે કચરાપેટી છે અને ઘરે ઘરે પણ આપી દીધેલી અને તે કચરાપેટીમાં અમે કચરો નાખીએ છે અને તે અઠવાડિયે આવે છે જે ગાડી તે ભરીને લેઈ જાય છે ને યોગ્ય જગ્યાએ નિકાલ કરે છે અને અમારા ગામના જે સરપંચ છે અમે અમને પણ એવી ઘણી સલાહ આપેલી હતી અને મદદ પણ કરેલી પરંતુ એ લોકે પણ અવે જોવું જોઈએ અને ઘરે ઘરે આવીને નિહાળવું જોઈએ કે અમારા ચાલીુ રહ્યું છે. આથી એજ છે પ્રદુષણ તો આપડે ખૂબ જરૂરી છે. આ પ્રદુષણ આપડે જો ન અટકાવસુ તો આ પેઢી માટે ખૂબ મુશ્કેલ ભરી જનક થઈ જસે. તમારા ગામમાં કેવું છે હમણાં, સ્વસ્થા બધે જાળવતા છે?
સ્વસતા બરાબર જળવી રહ્યા છે. તેઓ સમય સુ સફાઈ કરી રહ્યા છે. આ ગામના, ગામના લોકોને અમે વારા પાડી દિયા કે તમારા આ ટાઈમે ગામના, કે તમારે ઘેરનાજ સાફ ધેરના આજુબાજુ સાફ કર લેઓ જોઈએ જેથી સ્વસતાનો પ્રમાણ જળવી રહે અને અમને ધીરે ધીરે રોગચાળો થોડોક મીટી ગ્યો છે જેના લીધે ખુબ સારું બને છે કે તમે અહ અહ ચ્છ્વચ્છતાનો પ્રમાણ ખૂબ જળવાઈ રયુ છે અને દવાનો પ્રમાણ પણ ઘટી ગ્યું છે. રોગચાળો ઓછો થઈ ગ્યો છે જેથી સેહત ખુબજ ધ્યાન રાખે છે. તેઓ હવારમાં ઉઠીને આહ આ કચરો સાફ કર રાખે છે. લોકો તેના લીધે ચ્છ્વચ્છતાનું પ્રમાણ જળવાઈ રહ્યું છે.
હા, એ તો છે જ કાણકે પ્રદુષણ આપડે અટકાવું હોય તો પ્રદુષણ અટકાવું ખૂબ જરૂરી છે. આપડે જાણો છો ઘણા બધા પ્રદૂષણ હોય છે જેમકે વાયુ પ્રદુષણ હોય છે, પછી પાણીનું પ્રદુષણ હોય છે, પઇ હવા પ્રદુષણ હોય છે, ધ્વનિ પ્રદુષણ હોય છે. હવા પ્રદુષણનું પ્રમાણ જો વધતું ગયું તો પછી આપ-આપણા માટે ખૂબ મુ-મુશ્કેલ ભરક જિંદગી હોય છે. કારણ કે આપણે કેવી રીતે શ્વાસ લઈએ, હવામાનમાં એટલી બધી કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધતું જાય છે, જેથી હવામાં પણ આપણ એટલે શ્વાસ લેવામાં આપણને તકલીફ ખૂબ થાય છે. અને પાણીનું પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ આપણે જે પાણી પીવામાં જઈએ તેમાં પણ પ્રદુષણ આવ્યું તો પછી આપણે શું કરશું એમ. તેના લીધે પણ આપણને ગંભીર ઈજા અને ગંભીર પ્રકારના રોગ થઈ જાય છે. અને ધ્વનિ પ્રદૂષણ-ધ્વનિ પ્રદુષણમાં તમે જાણો છો કે આ આપડા આજકાલના આધુનિક યુગમાં તમારા ડીજે છે, આવા બધા સાઉન્ડ સિસ્ટમના કારણે બણા જે અહ કાન પર વધુ ને વધુ અસર પડે છે. જેના કારણે આપડ બેહેરાપ થઈ જાય હોય છે એમ એટલે આવું બધું લાઉડ સ્પીકર વાળો ઉપયોગ ન કરવો જોમ પહેલા કેવું હતું કે સામાન્ય એ ઢોલકા પછી વાળકો એવા કરતા હતા, જેથી કરીને આ. બધા જે સારું પણ એને એમાં જ સંભાતું હતું, પરંતુ આજકાલ આટલી બધી જનરેશ વધી રહી છે, કારણ કે જેનો પણ એટલો બધું હરીફેઈ થઈ રહી છે. એટલે કે જેનું ડીજે ફાસ્ટ વાગે તે વધારે એવું ચાલે એવું એમ બીજાને એવું માને છે. જેથી બધા એકબીજાને દેખાવા માટે વધારે અવાજ કરે છે. અરે આપણા માટે ન સારું કેહેવાય એમ અને એ લોકો માટે પણ ન સારું કેહેવાય. પર એ લોકો સમજતા જ નથી કારણ કે ધ્વનિ પ્રદુષણ જે આપણે વધારે કરીશું આપણા કાનને ખૂબ મોટા પ્રમાણમાં અસર કરે છે, એ લોકો એ સમજતા નથી. શું તમારે આના વિશે શું કેહેવું છે?
હા, ધ્વનિ પ્રદુષણ ખુબજ વધી ગયું છે. તમે કીધું કે એકબીજા દેખાવઓમાં તેઓમાં તેઓ-તેઓ કરતા હોય છે. તે બાકે આપણે પણ આપ્પા આપણ તેઓને સખ્ત પગલા લેવા જોઈએ જેથી ધ્વનિ પ્રદુષણ હટકે અને તે ખુબજ સારું રહે છે, અને સ્વસ્છતા નો પ્રમાણ પણ જણાવાયું હૈ. આહ હું જ્યાં કંપનીમાં પેલા કામ કરતો હતો ત્યાં આહ પેલા સ્વચ્છતા નો પ્રમાણ જળવાતો નથીતું. પછી અમે લોકો અરજી કરી કે તમે સ્વચ્છતા નો પ્રમાણ જણાવોને તો હમે નોકરી છોડી દેસું તેથી આહ પછી સ્વચ્છતા નો પ્રમાણ જાણેવું તેવો તેઓ એ એ સી ને એવું લખાવ્યું જે. થી આ આ અ અ ઠંડક ને વધી ગઈ તેથી ખૂબ સારું છે
હા એ તો છે જ કારણ કે હવે તો કંપનીઓ પણ પણ ગરમી બહુ લાગે છે અને કામ કરવા જે વર્કરો છે એ લોકો પણ ન પોસડ એટલે કે કામના એટલા જે કંપનીમાં કામ કરતા વર્કરો છે તેમના માટે સહાય માટે એટલે એસી હોવી અને પંખા હોવું ખૂબ જરૂરી છે કારણ કે બિચારા મજદૂર એટલે કામ કરતા હોય એ લોકોને એટલી બધી સલાહ ના આપે તો એ ન સારું કેવાય એટલે જે કંપની હોય છે જે કર્મચારીને વિચારવું જોઈએ અને કર્મચારીને શું એને એટલે કે શું એને જોઈએ છે એટલે કે આવી ઘણી બધી જે સુવિધા હોય છે પીએફ હોય છે કે કપાવું જોઈએ પહી હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આપવું જોઈએ કંપની દ્વારા અને એમના પરિવાર માટે પણ કોઈ પણ વીમો ભરાવો જોઈએ આ એ બધી કંપની એ લોકોને આવી સપોર્ટ કરે છે જેથી કરીને આપણે એવી કંપનીમાં જવું જોઈએ અને આપણે એ કંપની પણ વિચારવું જોઈએ અને એ જ કે આપણે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું ખૂબ જરૂરી છે તમે પણ તમારા ગામમાં ઘણા બધા એવા જગ્યાએ જે ખાલી જગ્યા હોય છે ત્યાં તમે આ વૃક્ષો રોપો જેથી કરીને હવામાનમાં એટલે કે આ હવામાનમાં ઑક્સિજનનું પ્રમાણ વધારે રહે અને આપણે હવામાં અલગ જ શ્વાસ લઈએ તો સારી એમ કારણ કે આપડે હમણાં તો હવામાનમાં જેરી વાયુ હોય છે જેથી કરીને આપણને શ્વાસ લેવા તકલીફ પડે છે સારું મળે કોઈ વાર આપણે ગંદકી અને જે પ્રદુષણ વિશે નિવારણ માટે પગલા માટે આપણે વાત કરીશું.
હા હા